હલ્લો.
હા કેમ છો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
હા મજા છે તો આજે આપણે અ આપણે જે જીવનની અંદર આપણે જે રોજિંદા જીવનમાં જે પાણી પીએ છીએ તો એ પાણીનું આપણા જીવનની અંદર શું મહત્વ છે એના વિશે આપણે થોડીક ચરચા કરિએ કે આ જીવન જરૂરિયાતને આપણે આમ અનિવાર્ય ચીજો જોઈએ તો એમાં ખોરાક છે પાણી છે ને હવા છે તો પાણી છે એ આપણી બીજા નંબરની જીવન જરૂરિયાતની અ ચીજ છે તો આપણે પાણી પીવું ખૂબ જ જરૂરી છે જો વધારે દિવસ આપણે પાણી વગર રહી શકતા નથી તો પાણી જીવન જીવવા માટે એ પાણી એ ખૂબ જ અનિવાર્ય છે
હા વાત સાચી છે તમારી કે પાણી વગર આપણું જીવન શક્ય જ નથી પૃથ્વી ઉપર કોઈ પણણ જીવ પાણી વગર લાંબા સમય સુધી નથી જીવી શકતું પછી મનુષ્ય હોય પ્રાણી હોય પક્ષી હોય કે છોડ હોય બધાને જીવનમાં પાણી ખૂબ જ જરૂરી છે અને એટલે જ કહેવાય છે કે જડે જ જીવન છે તો આપણા શરીરમાં કેવું કે લગભગ સાઠથી સિત્તેર ટકા પાણીનો જ ભાગ હોય છે અને આપપને પાણી શરીરના દરેક અંગને કહેવું કે યોગ્ય રીતે તે કામ કરવામાં પણ મદદ કરે છે
હા જો શરીરના દરેક આપણે જે પોષક તત્વો હોય ચુતિયો એ શરીરના દરેક અંગો સુધી એ પહોંચાડે છે પાણી પછી આપણા શરીરનું તાપમાન છે એ પણ જાળવી રાખે છે અને લોહીનું પરિભ્રમણ જે થાય છે એમાં પણ પાણીનું ખૂબ મહત્વ છે અને આપણી જે પાચન ક્રિયા છે એમાં પણ પાણી ખૂબ જ મહત્ત્વનું છે અને આપણા શરીર ન તાપમાન નિયંત્રણ કરે એટલે કે કેવું ખૂબ જ જો આપણે પાણી પીએ એટલે અ પરસેવા રૂપે બહાર નીકળી જતું હોય પાણી ગરમીમાં આપણે વધારે પાણી પીવું જોઈએ કારણ કે ગરમીને લીધે અ આપડો ડીહાઈડ્રેેશ સનનું પણ પ્રોબ્લેમ થઈ જાય છે તો પછી આપણને બીમાર પડી જાય અને ઘણી વખત ઘણા લોકોને તો શું કે અ બોટલ ચડાવે ગ્લુકોઝ ની બોટલ ચડાવવી પડે છે તો એના કરતા ઉનાળામાં આપણે ખાસ તો વધુ ને વધુ પાણી પીવું જોઈએ અને એ ઉપરાંત જોઈએ તો નાળિયેર પાણી છે લીંબુ પાણી છે એવું બધું ખૂબ પીવું જોઈએ છાસ છે આ બધી વસ્તુઓ પૌષ્ટિક છે તો એ પણ અ બધું આપણા શરીરને ન પાણીની જ જરૂરિયાત પ્રમાણે ને કામ કરે છે
હા સામાન્ય રીતે જે સ્વસ્થ વ્યક્તિ હોય ને એમને દિવસમાં બેથી ત્રણ લીટર તો પાણી પીવું જ જોઈએ અને પાણી પીવાના કેવાય કે ઘણા બધા ફાયદા છે જેમ કે આપડે પાણી પીએ તો આપણું શરીર હાઈટ છે આપડી પાચનની શક્તિ વધે છે જેથી આપણને કેવું કે કબજીયાતની સમસ્યાઓ ઘટે છે કિડની આપણી સ્વસ્થ રહે છે જેથી શરીર માંથી કેવો કે કચરો બહાર નીક અ બહાર કાઢે છે આપડી કિડની જો આપડી કિડની સ્વચ્છ ના હોય તો તેને લીધે આપણને ઘણી બધી અ બીમારીઓ પણ થઈ શકે છે પછી ચામડી માટે પણ ફાયદાકારક છે પાણી પીવાનું કે જો પુરતા પાણી પીવાથી આપડી ચામડી કેવી તાજી અને સ્વચ્છ બને સ્વસ્થ બને છે. પછી પાણીની અસર કેવું કે પાણી પીવાથી આપડા મગજ પર પણ તેની સારી અસર પડે છે. જો આપડે પૂરતું પ્રમાણમાં પાણી પીએ તો આપડી એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે અને શરીર અને શરીરને પણ ઉર્જા આપે છે તેથી આપણને કેવું થાક પણ ઓછો લાગે છે અને આપડી શરીરમાં સ્ફૂર્તિ રહે છે
હા એ જે આપડે એ છે કે ભાઈ કિડની ને સ્વચ્છ રાખ કે છે તો આપડે ઘણી વખત જોં ઘણાને એવું સાંભળ્યું છે કે કિડનીમાં પથરી હોય છે તો એ લોકો જો ઓછું પાણી પીવે ને તો એ પથરીનો ખુબ જ અસહ્ય દુખાવો થાય છે એટલે આપણેે કેવું એ એ લોકોને અતિશય આમ ખૂબ જ પાણી પીવું પડે છે જો આપડે પણ એવું કરીએ કે ઓછું પાણી પીએ તો આપણને પણ એ કિડનીમાં પથરીની સમસ્યા થઈ શક કે છે એટલે હંમેશા ખુબ જ પાણી પીવું જોઈએ અને અ એ જે ખાસ કરીને તાવને એવું બધું હોય છે. ત્યારે આપડે શું કરીએ છીએ? પાણી ના પોતા મૂકીએ છે ઠંડુ પાણી હોય એના જયારે માથા ઉપર આપડે પોતા મૂકીએ તો એ તાવ આખો આખો શોસાઈ જાય છે. એટલે પાણી છે ઈ અ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણે એનું મહત્ત્વ સમજીએ તો એ ઘણું ઓછું છે. ઘણું બધું એનું મહત્ત્વ છે.
હા ઓછું પાણી પીવાના કેવા કે ઘણા નુકસાન પણ છે. જો તમે પૂર પ્રમાણમાં પાણી ન પીવો તો આપણને ઘણા બધા નુકસાન થાય છે જેમ કે આપણને ડીહાઈડ્રેશન થાય છે. માથાનો દુખાવો થાય છે. થાક લાગે છે. અને મેન તો જે આપણને કબજયાત છે એની અસર આપડા શરીર પર સૌથી વધારે દેખાય છે. ઘણી વાર તો આપણે ઓછું પાણી પીએ અને તળ કામાં આપણે હોઈએ તો આપણને ચક્કર પણ આવે છે. અને આપડા શરીરમાં પાણીના લીધે પાણી આપડે પૂરતા પ્રમાણમાં ન પીએ તો આપડુ શરીર પણ નબળું બને છે અને કિડનીમાં પથરીનું જોખમ પણ આપડા શરીરમાં વધે છે. તેથી આપડે કેવું કે પાણી પીવાની પાણી આપડે કેવું કે પીવું જ જોઈએ આપણને ભલે પછી તરસ લાગી હોય કે ના લાગી હોય. તો તેથી કેવું કે આપણા શરીરમાં પાણીનું પણ સ્તર જળવાઈ રહે છે.
હા, હવે તો લોકો એટલા બધા સજાગ થઈ ગયા છે. પો પોતાના શરીર માટે એટલે જો આપડે કામમાં ને કામમાં પાણી પીવાનું ભૂલી જતા હોય ને તો હવે લોકો શું કરે મોબાઈલમાં એવો એલાર્મ રાખે છે. કે જે આપણને એમાં એજ રીતનું મ્યુઝિક હોય છે. કે પાણીનું જ મ્યુઝિક હોય છે. તો એ લગભગ દર અડધો કલાકે કે જેને જે રીતે સેટ કરેલું હોય ને એટલી વાર પછી એ મ્યુઝિક વાગે છે. મોબાઈલ ની અંદર. કે જેમાં પાણી જેવો જ અવાજ આપણને આવે છે. કે જે આપણને યાદ અપાવે કે હા હવે આપડે પાણી પીવાનું છે. એટલે લોકોના વ્યસ્ત જીવનમાં એ બહુ સારું છે. અને આપણે જોઈએ છીએ કે પૃથ્વી ઉપર અ લગભગ સિત્તેર ટકા ભાગ તો પાણી છે એ ખારું પાણી જ છે. દરિયાનું પાણી છે. તો એ આપણને અએ પીવા માટે કઈ કામ લાગતું નથી. તો આપણને જે એક ભાગ જ ત્રણ ભાગ ખારું પાણી છે. એક જ ભાગ છે કે મીઠું પાણી છે. તો આપણે એનો ખુબ જ વ્ય. અ સાચવવું જોઈએ અને એનો અ વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ કેમ કે આપણે કહેવત છે ને કે જળ એજ જીવન તો આપણે પાણીનો ખુબ જ મ અ અ સાચવીને વાપરવું જોઈએ. મીઠું પાણી જે છે તે.
આપણે કેવું કે આપણે સ્વચ્છ પાણી જ હંમેશા પીવું જોઈએ. સ્વચ્છ પાણી આપણેે પીશું તો આપણને કેવી કે કઈ પણ બીમારી કે એવું નહીં થાય. અગર આપણે ગંદું પાણી પીશું તો આપણને ટાઈ ફોડ છે, કોલેરા છે, ડાયરિયા છે, કમળા છે એવી બીમારીઓ પણ થવાની શક્યતા છે. તેથી આપણે હંમેશાં કવું કે શુદ્ધ અને શુદ્ધ જ પાણી પીવું જોઈએ અને આપણને સૌથી વધારે પાણી નું મહત્વ. તત્વ ઉનાળામાં. ખબર પડે છે ઉનાળામાં આપણને પરસેવો થાય છે તો આપણા શરીર માંથી બધા. ધું પાણી પરસેવા પરસેવા દ્વારા બહાર નીકળી જાય છે.
તેને લીધે આપણા શરીરમાં પાણીની પણ. કમી થાય છે અને એ દર એ દરમિયાન કેવું કે આપ. આપણને ડડીહાઈડ્રેશન જેવી પણ અસર થાય છે તો આપણે તેના માટે કેવું. કે સમય સમયસર પાણી પીવું જોઈએ કાં તો લીંબુ પાણી પીવું જોઈએ. છાસ. છે નારિયેળી છે એવા પાણીનું સેવન આપણે કરવું જોઈએ તેથી ઉનાળા જેવી ઋતુમાં. આપણા શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે.
હા ખાસ કરીને ચોમાસામાં કેવું કે. અ જારે વરસાદ પડે છે ત્યારે. અ પીવાના પાણીની અંદર આ જે. અ રસ્તા પરનું નદીઓમાંનું ગંદુ પાણી. પડે છે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે. અ ચોમાસાની ઋતુ દરમિયાન આપડણે અ ફિલ્ટરનું પાણી તો પીતા જોઈએ છીએ. આરોનું તો પણ એને ઉકાળીને અને ઠંડુ કરીને પછી પીએ. તો આપણને રોગો કઈ થતા નથી નેતર. ઘણી વખત કોલેરા જેવું બધું કેવું. એવી બધી બીમારીઓ થઈ જાય છે ચોમાસામાં. તો આપણે ખાસ ત્યારે ધ્યાન રાખવું પડે છે અને હંમેશા શુદ્ધ પાણી. ચોખ્ખું પાણી એ જ પીવું જોઈએ ગાડીને. અને હવે તો જોકે મોટે ભાગે આરો સિસ્ટમ આવી ગઈ છે લગ. લગભગ ઘરે ઘરે બધાને આરો હોય જ છે. એટલે વધારે કઈ પ્રોબ્લેમ થતા નથી પણ છતાંય આપણે પીવાના પાણીની ટાંકી. છે એ બરાબર સાફ કરાવી જ જોઈએ છે. અ જે ટેરેસ ઉપર હોય છે તે ટાંકીઓ સાફ કરાવીએ તો. આપણને પછી અ કઈ પણ જાતના રોગ થતા નથી.
હા આપણે એ જીવનમાં જેટલું પાણી પીવાનું મહત્ત્વ છે એટલું. પાણી બચાવવાનું પણ મહત્ત્વ છે.
હા સાચી વાત છે. તો હવે આજે આપણે આ. આ ટોપિક ઉપર વાત કરવાની ખૂબ મજા આવી. તો હવે આપણેે પછી બીજા ટોપિક ઉપર મળીએ જેસી કૃષ્ણ.
પ્રસ.